હા અવાજ આવે છે.
હા વ છેો તને આવે છે.
હા આવે છે. શું કર છે. બસ આ બેઠી છું. શું જમ્યા.
આપણે તુવેર બટાકાનું શાક.
સરસ.
તું.
હ દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવે છે તો ખાધું.
ઓહ.
હા.
દાલ ફ્રાય ખાય છે.
હા.
સરસ.
મારામાં પહેલો ફોન ગણાઈ ગયો છે
ઘણી ઘર
હમ
કઈ નહી હવે છોટ.
હા.
પણહીં તો કહી દેવાનું કે આપણે એ. રિસીવ કર્યો નહીં એટલે એ લોકો એમના બેકેન્ડથી સુધારી દેશે.
હ ચાલ છે ત.
કઈ નહી આપણેે એક વાર ઇન્ફોર્મ કરી દેવાનું હમ.
અસાનમન્ટ પતિ ગ.
નારે ના ચાલું ચાલુ કરીશ હવે.
કેટલા પહોચ્યા.
બસા પાયથનવાળો
અચ્છા પાાયથન વાળું લોખવાડ ચાલુ કરી દીધું.
હા.
લખાઈ જાય તો મોકલજો મારે બાકી છે.
એટલે તારે કિલ્લા બાકી છે?
મારે બે જ બાકી છે, પાય થ અને અત્યારે લખું છું એક. ઓબજકટ ઓરએન્ટ મેડમ.
બરાબર, તો આપણે સબમિટ ક્યારે કરવાના છે?
અ આ ઓબ્જેક્ટ ઓરયન્ટડ વાળું છ તારી છે અને. પાાયથન નું કદાચ આવતા અઠવાડિયે.
બરાબર.
પાાયથન તો કલે પરીક્ષા છે, વીસ માર્કની.
ઓહ પરીક્ષા છે.
હા.
ને વીસ માર્ક્સને?
હાસ.
ઓહો.
ના ના સારું સારું દસ માર્ની છે.
મને લાગ્યું છે.
અરે એક જ સવાલ પૂછવાના છે મેડમ કદાચ એટલે દને મોટો હો સવાલ નો જવાબ તો દસ માર્ક નો કેતા ત મેડમ. અને કદાચ જો, પેલા વિકલ્પો પૂછી લે.
હમ હમ.
તો પછી વીસ માર્ક ન થાય દસ વી કોલ પૂછા તો.
બરાબર. એ તો હવે, કાલે જઈને સરપ્રાાઈઝ મળશે.
હા. બે બે મહત્વના સવાલ આપી દીધા હતા મેડમે. એ બે માંથી એક પૂછસ.
અચ્છા એટલે બે આપી દીધા છે.
હ, એ બે માંથી કોઈ એક પૂછશે.
બરોબર.
ત તય મેં હજી એક પણ નથી કર્યો હમ તો લખવા બેઠી ત સાંજની. એ જ લઈને બેઠી છું હજે.
તો કરવા મળ.
કરીસ સવા.
હ ફોન પર વાતો કરે એેડ કરતા કરવામાં
હા હા ફોન પર વાત કરતા કરતા પણ હું તો કરું છું લખું છું.
તો લખવા માંડ.
હા. તારા કેટલા લાખા?
બસ. ખ્યા લખવાનું ચાલી જ રહ્યું છે મારે તો.
સારું કેવાય અને મતલબ પ્રેક્ટિકલ લખાઈ ગયા બધા?
હમ હમ, લખી ગયા.
સારું કે મારે લખાઈ ગયા છે, હવે ખાલી બે વિષયમાં છે ને, આપી દેશેકમાં સામે થી. પીડીએફ આપી દેશે સો મેડમ, એ ખાલી આપણે નાખવાનું એટલે આપે લેબમાં આપો ટાઈમ વેસ્ટ ના થાય, ટ આપણે લખલામાં, હમ.
ટાઈમ બરાબર યુટિલાઇઝ કરી લેવાનો.
હા.
બરોબર.
મેં તનો ફોટો મોકલ્યો હતો લખવાનો જોયુ અત્યારે.
અતારે. નહી જોઈ લવ.
હા જોઈ લે.
આમાં શું હું. હું અત્યારે ફોન પર છું ને એટલે.
વાંધોની.
હમ હા જોયો મેં ફોટો.
સરસ છે ને લખવાનું. ત્યાં નું છે એટલે માર ઘર નું જ હલો.
હમ.
અવાજ દબાઈ છે.
આયો હવે.
હા બરાબર છે.
હમ. તો આ શેનાથી લખ્યું છે.
પેન્સિલ થી જ લખ્યું છે ભૂસી નાખ્યું મેં પણ.
હ માર્કર થી લખ્યું હોય ને એવું લાગે છે.
ના ના મેં પેન્સિલથી લખ્યું હતું. એ મારા અક્ષર એવા છે એટલા.
ઓહો અક્ષર એવા એમ.
હા.
બરોબર.
ભૂસી નાખ્યું તું ફરી લખ્યું મેં અત્યાર.
બરોબર.
શુ છે.
સરસ લાગે છે. પણ ઉપર વાળામાં બરોબર લખ્યું નીચે વાળામાં જો.
નીચે વાળું જ મસ્ત લખાયુ છે ઉપર વાળું બ.
ઉપરવાળામાં જો જે ફોન્ટ લખ્યો છે ને.
હમ.
ફર્સ્ટ આલ્ફાબેટ છે.
હમ.
એ પ્રોપર લખ્યો છે અને બીજા મા જો.
એક મિનિટ હું ફરી લખું.
અતારે. બીજું શું કરવાનું છે.
બસ આજ. ફોન પતાઈશ ને પછી એસાઈમેન્ટ પર જેટલું લખાય એટલું લખીશ અડધું. પછી પરીક્ષાની થોડી તૈયારી કરીને સુઈ જઈશ.
બરોબર.
તારે શું કરવાનું છે.
બસ હું તો આ ફોન મૂકીને સુઈ જઈશ.
સરસ વહેલું સૂવું સારું હો.
હા આઠ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ.
હા મગજ શાંત થાય આપણૂં.
હમ્મ મગજ શાંત થાય. નહી તો પછી હમમ. હા એજ નહીં તો પછી બપોરે, બપોરે છોડને સવારથી બગાસાં ચાલુ થઈ જાય.
મારે એવું જ થાય છે મને ક્લાસ માં બઉ ઊંઘ આવે વહેલી ઉઠું ને હું
હા આ એટલે તું રાત સુધી જાગીને લખ કર ને.
હા.
એટલે એવું થતું હશે.
બની શકે.
હમમ એટલે રૂટીન તો હોવું જોઈએ.
હા એ વાત સાચી હે.
એમ પણ ખબર ગામડામાં બધા છ, સાત વાગે ખઈને સુઈ જાય.
હા બો મોડામાં મોડું તો સાત, આઠ વાગ્યા સુધી બધા સુઈ જાય હા નવ વાગે આખું ગામડું ખાલી દેખાય. કોઈ બહાર ના દેખાય.
સ સ સાત સાડા સાતે સન્નાટો હોય એકદમ પ્રોપર સન્નાટો.
મને ગામડા નો એટલું બધું ખ્યાલ નથી.
મને છે ને
સારું કેવાય એમ.
હમમ.
પણ એવું હોવું જોઈએ.
હા એટલે એટલે તો જોઓ એ લોકો કંઈ ખાસ માદા પડે નહીં.
હમમ.
કેમ કે એ લોકો પ્રોપર ઊંઘ લઈ લે ને.
હમમ.
પ્લસ એમનું ખાવાનું પ્રોપર બાજરીનો રોટલો શાક જે સબ્જી હોય એ અ આપણેે ગ્રેવી વાળી હોય ગૂજ આપણી સાદી ભાષામાં કહીએ તો રસાવાડી
હા.
મસ્ત મસડીને ખઈએ અને પછી એમનું જે ખેતરનું કામ હોય કે બીજા બધા કામ હોય એ કરયા રાખે. અને આપણે તો શું તાપમાં બહાર જઈએ તો જેકેટ બેેકેટ પહેરીને જઈએ. કે ટેનિગ ના થાય એ લોકો એવા તાપમાં કામ કરે. એટલે એ લોકોને કશું ના થાય.
મજબૂત હોય એ લોકો
હમમ. એ કેહેવાય ને દેશી દેશી ખોરાક ખાય ને એટલે
હા. આપડા તો આપડે તો પહેલેથી ઘરનું બનાયલું તો ખાધું જ છે પણ બહાર નું વધી જાય એટલે પતી ગીયુ આપડે એ લોકો બહારનું બો આમ બારનું તો આમ કોઈક વાર જ ખાય.
તમે ડિસાઈડ કરો કે નય ખાવાનું પછી બહાર જઈને બધું પડીકાને બળીકા ખાવા માંડો.
હા પાણીપુરી ખાવ પછી પફ ખાવ.
હા ગઈકાલે જ ખાધા ને.
હા પાણીપુરી તો કાલે જ ખાધી. ના બફ મેં એક જ જાતનું ખાધ હતું એક તો ખાલી ચાખ્યો પણ.
મુદ્દે ખધો કહેવાય એને ચાખ્યો ને હમ.
હા હા.
એવું ના ચાલન પણ. ચલાવવું હોય તો બધું ચાલે.
હા એ તો છે.
હા એ તો છે ને.
હા. ચાલ કંટ્રોલ કરવાનું કરીે છે ધીમે ધીમે આવે.
થવું.
હા.
સારું કેવાય તાર તો.
હા હું તો હવે રોજ કોલેજમાં ટિફિન પણ લઈ જાઉં છું. બહાર ન ના ખાઓ એટલે એમ બહુ ભૂખ લાગે તો પછી બહાર ન ખવાય. જાયને પતા સારું કે ઘરેથી લઈ જઈએ.
સુધારાયા.
હા ધીમે ધીમે બધા સુધારા આવે.
બરોબર. સારું કેવાય તાર માટે જ સારું છે.
હા સારું હું તને. પછી કોલ કરું મારે એક બીજું કામ છે.
હા.
સારું. હ બાય.
સારું બાય.